હેલો કેમ છોડયાર.
હા અ બારીને અ બારી કેમ છો બસ મજામાં તમે પણ કેમ છો.
હા મે હું પણ મજામાં છું આજે મને તારી સાથે વૈવાહિક જીવનના વિષ.
હા સાચી વાત કરો.
વૈવાહિક જીવન એ ફક્ત બે વ્યક્તિનું. નથી પણ પ્રેમ વિશ્વાસ સમાજ જવાબદારી અને સાથે જ. જીવન જીવવાની એક સુંદર સફર છે.
સાચી વાત છે તમારી બહુ રાઈટ વાત.
હા લગ્ન પછી જીવનમાં ઘણા બદલાવ આવે છે. ફક્ત નવા ઘરમાં જ એુલું જ નહી પણ નવું ના. નવી જવાબદારી નવી આદતો અને નવી સમજદારી પણ આવે છે.
આપણે જ. જેટલા બધી જન્મ લઈએ ને એટલા વીસ વર્ષના પચી વર્ષનાથી એને છોડીને આપણે. દુસરાના દુસરાના ઘેરઈએ તો બધાના નવા નવા. વ્યવહાર હોવે કેનું હૈ કે નહી.
હા એટલી હોય.
વે સસરા હોવે પતિ હોવે નરદ હોવે જેઠ હોવે બધાના. વ્યવહાર અલગ અલગ હોય તો આપણે બધું. કરવું પડે એનો વ્યવહાર આપણે જોડે રહીએ તો હંગાત કરવું પડે સાચી વાત કે નહી.
હજીી વાત હ આ એટલે વૈવાહિક જીવન સફળમાં બનાવવા માટે પ્રેમ સાથેધ. ધીરજ આદર સંવાદ અને સહકાર્ય પણ ખૂબ જરૂરી છે ને.
સાાચી વાત છે.
મારા મતે વૈવાહિક જીવન એટલે બે વ્યક્તિનું એકબીજાના. સાધે વિશ્વાસ પૂર્વક જીવન જીવવું એમાં ફક્ત પતિ પત્ની નથી પણ મિત્ર સાથીદાર સલાહકાર અને એકબીજાના સુખ દુઃખ ના ભાગીદાર બનવો. પણ આવે છે.
સાાચી વાત છે.
હા તને લગ્ન પછી ક્યાં મહત્વનું છે.
મને લગ્ન બ ડે એ મત્ પણ તો સારું છે. લેકિન આપણે બધું. આપણે કોઈ કેવું વ્યવહાર કરતા હોય કેવી આપણે ધીરે જ રાખવી પડે. ગમે ત્યાં આપણે મમ્મીનેગ્યારે આપણે શું કામ કરતા હોયને અહીંયા. કેવું કામ ચાલે તો બધા જેમ બધા દરા ના. એ પેલાં કહેતા હોય જેવું આપણે કરવું પડે આપણે શાંતિ બી રાખવી. પડે શાંતિ મે બાત કરવું જોઈએ. સાચી વાત કે નહી આપડે મમ્મીને ઘેર આપણે ચીલ્લા. ગમે તે બોલતા હોત આપણે બીજાના ઘેરે આપણે બીજાનો હંગાત વ્યવહાર કરીએ. તો આપણે બધું બધું કહે તો બધી જાતને આપણે શાંતિ રાખવી પડે.
હા એકબીજાને સમજું અને પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરું આ બધું વૈવાહિક જીવનમાં ભાગ છે.
હાચી વાત કેને ભી આપણે ઘરમાં એક દિવસુ સુધ દુઃખ પડ્યું બધું તો એનો બી સાથ જરૂરી આપવાનું. સાથ રેહવાનું છોડવાનું નહી અને આપણે આપણે આપણે બી અહીંયા ઈ ઇનલોગાનો સાથ કર્યું છે તો આપણે બી સાથ પકડવાનું, છોડવાનું નઈ.
હા નહીં છોડવાનું. સૌથી પેહલો બદલાવ એ જ છે કે હવે નિર્ણય ફક્ત પોતાના માટે નહીં પણ બંને મળીને લેવાના હોય છે. રોજિંદુ જીવન, ખર્ચ, પરિવાર, સમય, ભાવના આ બધું સાજા બની જાય છે.
ને આપણે એવું કે આપણે પેલાંથી સંગાતું મોટું સાથ આપણે પતિનું ઓવે આપણે જો આપણે જોડે. પતિ આપણે સાથે હોવે તો આપણે ગમે તે મુશ્કેલ ના આવે.
નહીં આવે હા. લગ્ન પેહલા વ્યક્તિ આચી વાત લગ્ન પેહલા વ્યક્તિ પોતાની રીતે જીવતો હોય પણ લગ્ન પ પછી એકબીજાની આદતો, પસંદ, નાપસંદ, સ્વભાવ બધું સમજવું પડે. એટલે લગ્ન પછી સમજ આની સહનશીલતા પણન જરૂરી બની જાય છે.
હાચી વાત હે.
પ્રેમા દે પ્રેમા અને આદર બને જરૂરી ભી છે લગનમે. ઘણા લોકો કહે છે કે વૈવાહિક જીવન પ્રેમ પર ટકાલું છે. શું ફક્ત પ્રેમ પૂરતું છે?
ઘણા આપે કેટલા માણસ નહીં કરતા હોય લગ્ન કર્યા પછી બી તલાક આપી દે. બેહી જાય તો ઓ બધું આપણે સારું ના કેહવાય. આપણે પ તિ પતિનું સાથ હોવે ને આપણે તો જીવન કોઈ દાડે મુસ ને આપણે ગમે તે આપણે પ તિ ની મુશ્કેલ આવે તો આપણે હાથ દઈએને આપણે મુશ્કેલ આવે તો આપણે પતિ સાથ દઈએ આપણો. તો એક જીવન મે બધું એક હરકો ચાલ્યો જાય. હાચી વાત કે નઈ?
આચી વાત એ, આ પ્રેમ ખૂબ જરૂરી છે પણ ફક્ત પ્રેમથી બધું નથી ચાલતું. આદર, વિશ્વાસ, સંવાદ, સમજ, જવાબદારી આબધા સ્તંભધ પણ જરૂરી છે. જો પ્રેમ હોય પણ આદર ન હોય તો નાતામાં તકલીપ આવી શકે.
હાચી વાત એ. આપણે લ લગ્ન કરીએ ત બી આપણે પંડિત હોવે તો આપણે શું કે? કે આપણેે એક બી જાની મજબૂરી સમજ નીએ તો બી આપણે સાથ ચાલ્યું જાય. એક દુસરાનો દુઃખ સમજીયએ તમે હાચી વાત એ કે નઈ?
હાચી બાત હૈ. એટલે પતિ પત્ની એકબીજાને સમાન આપે, એકબીજાની વાત સાંભા અને નાની મો ટી ભાવના સમજે એ પણ એટલું જ મહત્વનું છે.
હાચી વાત એ ને આપણે જેટલી આપણે પતિ પતિની ચોટી મો ટી વાત હોય તો આપણે અંદર રાખવાની, બધાને ઘરના બધા માણસો એને બહાર નહીં કહેવાની. આપણે સમજી આપણા જોડે આપણે જે બે માણસ સમજીએે ને તો જેટલાી સમજીએ આગલા ને વાત ના વધાડીએ.
વૈવાહિક જીવનમાં વિશ્વાસ એ નાતાનો આધાર છે. જો પતિ પત્ની વચ્ચે વિશ્વાસ મજબૂત હોય તો મુશ્કેલ સમય પન સરલ બની શકે પન જો શંકા હા પણ જો શંકા છુપાાવું અસત્ય બોલવુ વધી જાય નાતામાં અંતર આવવા લાગે
આપણે પતિ પતિ ઉપર એક દુસરાના એક દુસરા ઉપર અંધવિશ્વાસ કરીએ તો રિશ્તો તૂટી જાય આપ અંધવિશ્વાસ ના કરીએ તો ચાલીજાય
હા વિશ્વાસ એક દિસા માં નથી બનતો એ રોજનો વર્તન સાચા પણ અને સાથી બનતો હોય છે.
સાચી વાત વિશ્વાસ બહુ બડી ચીજ છે બહુ મોટી મહત્વપૂર્ણ ચીજ છે.
બિલકુલ બિલકુલ વિશ્વાસ બનાવવા માટે પારદર્શકતા જરૂરી છે
સાાચીવાત છે
મને લાગે છે કે વૈવાહિક જીવનમાં સંવાદ ખૂબ મહત્ત્વનો છે
સાચીવાત
જો પતિ
હ
પત્ની ખુલ્લા મન થી વાત કરે પોતની ભાવના કહે સમસ્યા સમય ચર્ચા કરે તો ગલતફહેમી ઓજી થાય મૌન રહવું ઘની વાર સમસ્યા વધારી દે છે
હાચી વાત છે
હ ઘના ઘરોમાં ઝઘડાનું મૂલ કારણ એ જ હોય છે કે લોકો મનની વાત કરતા નથી
સાાચીવાત
હ એક દમ નાની વાત કેવાથી મોટો પ્રશ્ન બનતો નથી
આ એમે શું હો કે આપણે પોતે આંખથી જોઈએ ને તો સ સા સાસું કેવાય સારું કહેવાય ને દીજાની વાત ઉપર આપણે વિશ્વાસ કરીએ ને તો આપણે ઝઘડા થઈ જાય સાચી વાત હે કે નહી. એના માટે ભલે આપણે એક દુસરા કેમ જેમ તેમ કહે તો આપણે વિશ્વાસ રાખવું પડે.
નાતું પડે એકબીજાને આ તોકે સ્વભાવ પસંદ, તકલીફ ખુશી આ બધું ધ્યાનથી જોવું જોઈ છે કોઈ વ્યક્તિ કોઈ તુરંત વાત કરે કોઈ સમય લે એટલે મારા જેવા કેમ નથી.
હાચી વાત છે બધામાં બધા એક જેવા નહી હોતા બધા ની રીતે અલગ અલગ હોવે બધાના ભાવબી અલગ અલગ હોવે રીત બી અલગ બોલવાની બી ઈસ્ટાઈઇલ બધાની અલગ હોવે જો.
હા અબ હર વ્યક્તિ નો સ્વભાવ અલગ અલગ છેના
સાચી વાત એ ને આપણેે વૈવાહિક બન્યા પછી આપડે બધાનોો વ્યવહાર સમજુ જો બધા કેમ રીથી ચાલતો હોય જેવું આપણે બી ચાલવું પડે સાચી વાત હેકે નહી. આપણી મરજી ના ચાલે પછી આપ આપણી મરજી ના ચાલે.